હ જય શ્રી કૃષ્ણ.
ક્ના ભાઈ કેમ છો મજામાં.
હા એકદમ મજામાં તમે કેમ છો હમણાં શું કરી રહ્યા છો.
અમે તો એકદમ મજામાંન છે પરંતુ આજકાલ મતલબમાં વેકેશન આવી ગયું છે ને તો અમે મુવી જોવા જોવાનો પ્લાન બની રહ્યો છે તો તે બાબત ઉપર જ થોડીક વાતચીત ચાલ્યા કરે છે શું તમે પણ મુવી જોવામાંમાં થોડો રસ ધરાવો છો કે પછી. તમે મુવી નથી જોતા.
હા એમ તો મને પણ મુવી જોવાનું એમ તો ગમે છે પરંતુ એટલું બધું નથી ગમતું એટલે કે મને જે થિયેટરમાં જે જોવાનું ગમે તે એ વધારે ગમે છે એટલે થિયેટરમાં જોવાનું તો એ બધા ભાઈ બંધો સાથે આપડે કોઈ ફેમિલી સાથે જ તો થિયેટર માં જોવાની અલગ જ મજા કારણ કે થિયેટરમાં આપડે જોઈએ. તો આપડે એટલી બધી એચડી માં એકદમ ફૂલ સ્ક્રીન પર હોય તો આપણને ત્યાં જોવાની એકમ મજા આવી જાય છે અનેધ્યાં ઘણા બધા લોકો એમ તો જોવા આવે છે અને તે લોકોને ક્રાઉડ હોય આપણને જોવાની કઈ અલગ જ મજા હોય છે એટલે કે જે થિયેટરમાં જોવાની જે મજા છે એ કઈ અલગ જ છે જે આપે કોઈ ફે જઈ હો હતી તો કઈ અલગ જ મજા કારણ કે ફેન બધા આપડે કોઈ મસ્તી કરીએ ત્યાં જવાની એટલે કઈ મજા અલગ જ હોય છે અને બીજું તોમ તો ઘરે જમ તમે જાણો જ છે કે આપડું તો વેકેશન ચાલી રહ્યું છે એટલે હું તો ઘરે એમ તો મુવી સિવાય બીજું પણ ઘણી બધી જેમ કાર્ટૂન છે એમ સિરીઝ હોય છે. કે પછી અન્ય પ્રકારની કોઈ પણ સિરિયલ હોય છે તે પણ જોવાની મને ખુબ મજા આવે છે અને મને વધારે વધારે કાર્ટૂનમાં તમે જાણો છો કે બઉ પ્રચલિત એવું ટોમ એન્ડ જેરી પણ ખૂબ જાણીત અને પ્રચલિત કાર્ટૂન છે કારણ કે ઘણા ઘણા નાના બાળકો પણ એ ખૂબ જોવે છે. અને સારું બધાને જ એમ ગમે છે ને એમ ટોમેન્જેરીમાં તમે જાણો છો કેમ અવાજ નથી આવતો પરંતુ એટલું એની વસે એવું કાર્ટૂન છે મજા આવી જાય છે એટલે કે જોવાની મજા અલગ જ છે અને બીજું ડોરેમન પણ ઘણા બધા લોકો નાના બાળકો કે પછી હમણાં આજકાલની જનરેશન વાળા બાળકો. ખૂબ એમને ગમે છે અને એ લોકો ખૂબ જોય છે એટલે મને તો એમ બધું મૂવી છે સિરિયલ છે પછી આવો કાર્ટૂન છે પછી અન્ય પ્રકારની સિરીઝો છે જેમકે આવી એટલે કે જાસૂસ વાલી એમ કે એજન્ટ વાલી હોય છે પછી આવી મોટિવેશનલ વાળી સિરીઝ હોય છે. તે જોવાની મને ખૂબ ગમે છે અને બીજું તો એ જ કે હમણાં જે વેકેશન ચાલી રહ્યું છે એટલે મારું શેડ્યુલ ફિક્સ છે કે કયું ક ટાઈમ પર કઈ મુવી જોયું ને કયું શું કરવું એ શું તો અમે હમં વેકેશનમાં શું કરી રહ્યા છો હમણાં કોઈ મૂવી એવું કોઈ સારી એવી મવી બહાર પડી તો અમે જોવા ગયા છો કે પછી. પછી ફોનમાં જ જોઉં છું.
હા ભાઈ અમે તો મતલબ હમ તો ફોનમાં જ જોતો હતો પરંતુ હમણા હવે મુવી થિઠરમાં જોવા જવાની મતલબ એકવાર ઈચ્છા છે કારણ કે મેં થિઠરમાં મુવી એક વાર જ જોવા ગયેલો હતો જયારે કે મતલબ એક ફેવરેટ મુવી મારી પડેલી હતી એવેન્જર્સની તો ત્યારે જોવા. ગયેલો હતો તો ત્યારે મને ખુબ જ વધારે એવું સારું લાગેલું હતું પરંતુ હમણાં કેટલા વર્ષોથી મતલબ પાંચેક વર્ષ થઈ ગયા હશે હમણાં સ્ટડી પર જ ફોકસ હતું અને હું બહાર મૂવી જોવા ગયો જ નતો પરંતુ હમણાં જ મારું ગ્રેજ્યુએશન પત્યું છે તો હવે મતલબ એકાદ વાર મુવી જોવા જાઉં એવું વિ ારી રહ્યો છ તો મતલ તમને પણ મેં એ જ પૂછવા સારું ફોન કરેલો હતો કે મતલબ સાથે આપણે મુવી જોવા જઈએ અને હમણાં જે એક સ્પાઈડરમેનની પણ મૂવી આવે છે જે મને ખુબ જ વધારે ગમે છે કારણ કે સ્પાઈડરમેનની મૂવી એ મારી ફેવરેટ મુવી છે અને સ્પાઈડરમેન એ મા ફેવરેટ કેરેક્ટર હોવાથી તેની બધી. મુવી હું જો છું અને મને ખુબ જ વધારે એવી મજા આવે છે તો જેથી ટી મુવી જોવા જઉં એવું વિચારી રહ્યો છું પરંતુ, આજકાલ મતલબમાં તમને ખબર જ છે. કે ઘરે બેસીને પણ બધા કેટલાક મુવી જોયા કરે છે બધા મિત્રો સાથે તો તેવું પણ આપણેે કરી શકીએએ જેમ કે. મિત્રો સાથે મળીને આપણે આપણે અ મૂવી જોવા જઈએ તો બી ચાલે એમ તો અને એમ જ મુૂવી જોઈએ તો પણ ચાલે પરંતુ મવી આપણે એવી જોવી જોઈએ કે જેથી થોડીક આપણને સરળતા રહે મતલબ થોડું ઘણું શીખવાનું મળે કારણ કે કેટલીક મુવીમાં. જેમ કે એનિમલ ટાઈપ એવી બધી મુવી હોય તો તે મૂવીમાં શું થાય છે કે મતલબ માં ગમે તે એવું બધું બતાવવામાં આવે છે અને કઈ શીખવાનું પણ મળતું નથી અને ખાલી મતલબ મારપીટ દેખાડવામાં આવે છે પરંતુ તે મુવી નો કોઈ કોન્સેપ્ટ જ હોતો નથી ખાલી મતલબ મારપીટ દેખાડ્યા કરે છે પરંતુ. આપણે એ મુવી છોડીને મતલ એવી મુવી જોવી જોઈએ કે જેનાથી આપણને થોડું ઘણું સમજ પણ પડે અને આપણને ખબર પણ પડે જેમકે હું તમને એક વાત કરું કે ઇન્ટસલર નામની એક મૂવી છે તો તેનાથી મતલબ આપણને સ્પેસ વિશે ખુબ જ વધારે જાણકારી મળે છે અને કેવી રીતના સ્પેસમાં જવાનું. સ્પેસમાં કંઈ ના રહેવાનું અને મતલબમાં સ્પેસની એક અલગ જ દુનિયા બતાવવામાં આવે છે તો મતલબમાં થોડુંક અનોખું વસ્તુ જોવા મળે છે તો જેથી કરીને એવી મતલબમાં એવી મૂવી આપણે જોવી જોઈએ કે જેનાથી થોડુંક ખબર પડે અને પણણ ખૂબ જ વધારે એવું સારું પડે કારણ કે એવી મૂવી જોવાથી જ આપણું બ્રેન પણ થોડુંક સારું રહે છે પરંતુ જો આપણે મારર્કાંટ વાળી મૂવી જોશું અનેને તેમાંથી કઈ પણ આપણને મળવાનું નથી ઉપરથી મતલબમાં આપણા ઉપર અલગ જું ચઢી દેવાનું છે અને મતલબમાં આપણે તેવું વર્તન કરવા લાગી દેવાના છે જેથી કરીને આપણે એવી મૂવી જોવાનું. ટાડવું જોઈએ અને સારી મૂવી જોવી જોઈએ જેમકે આપણે બોલીવૂડની જ મુૂવી લઈ લઈએ તો બોલીવૂડમાં પણ ખરાબ મૂવી નથી કારણ કે બોલીવૂડમાં ખૂબ જ સારી મૂવી બનાવવામાં આવે છે જેમકે હું વાત કરું તો આમિર ખાન એક ખૂબ જ સારી મૂવી બનાવવામાં આવે છે આમિર ખાન દ્વારા અને તેમાં મતલબ એક મૂવી છે જેમકે. થ્રી ઇડિયટ્સ છે, પી કે છે, સિક્રેટ સુપરસ્ટાર છે, એ એવી બધી મૂવી મતલબ આપણે જોવા જઈએ તો ખૂબ જ સારી મૂવી બનાવવામાં આવે છે અમેર ખાન દ્વારા અને એ ખૂબ જ સારી મૂવી છે જેમાંથી મને થ્રી ઇડિયટ્સ મૂવી તો એટલી ગમે છે કે મતલબ જેટલી વાર પણ આવે છે એટલી વાર હું થ્રી ઇડિયટ્સ મુવી તો જોઉં છું અને મને ખુબ જ વધારે ગમે છે.
હા એ તો એજ. છે કારણ કે આપણે જેટલી વધારે મુવીઝ. સારી એવી જોઈએ એટલ આપણા મગજમાં ઘુસે છ. છે. અને સારી રીતે આપણને સારી મોટી. મુવી જોવા આપણા માટે સારું છે કારણ કે ઘણી બધી સિરીઝો આવે છે ઘણી બધી મોટેશનલ આવે છે ઘણી બધી. ડૂ આપડે નાજ. જો અવારી પણ મૂવી સિરીઝ આવી જશે એટલે કે આપણે કઈ વસ્તુ સારું છે અને કઈ વસ્તુ ખરાબ છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ અને પછી એ મૂવીને ટાળવું જોઈએ કારણ કે ઘણા બધા પ્રકારની એ મૂવી આવે છે જેથી કરીને આપણે આ મૂવી અગીરી સિલેક્ટ કરવી જોઈએ અને. એ સિરીઝ આપે જોવું જોઈએ અને બીજું તો. કે હમણાં તો ઘણા બધા જે હમણાં બાળકોની જનરેશન છે ને હજી તો મને પણ હું તો નાના નથી પરંતુ હવે તો મને પણ બા. મે સીઆઈડી. છે પછ જેઠ ત્યારે જ. એ બે સિરિયલ મને ખુબ ગમે છે અને તક માટેલ તમે જાણો છો. તો કેટલા વર્ષો જૂની. સિરલ છે એટલે કે લગભગ નવા ના બે હજાર આઠમાં એ ચાલુ થઈમ બે હાજાર છવ્વીસ ચાલે છે હજુ પણ એ મવી ના નવાવા. પાાગ આવે છે ને બધા લોકો ખુબ જોઈ. એટલે એ મુવી અલગ જ છે અને. ઘણા બાળકો અને ઘણા નાના નાના. ના બાળકોને પછી. પલા મોા મ્ીપ લોકો. લોકો પણ એને બહુ ગમે છે. કારણ કે એલા કે. સિરિયલમાં એવા જે. અભિનેતા ત કે જે કેદાર છે જેમ કે જેઠાલાલે. ખુબ બધા ને પ્રચલિત એને ખુબ બધાને ગમતું કીદાર. સણ કે જીથલના જે એક. કરે છે એ બધા. ખુબ ગમે છે અને બી. કિદ જેમયા જેલા પત્ની તરીકે કિરદાર નિભાવે છે અને એકદમ બહુ અલગ જ અને એ કોઈ બીજા એ કોઈ બીજું આવી જ. એટલે હમણા જે સીરિયલ ચાલી રહી તેમાં રયાનો કાર. કોઈ પણ એવી. અભિનેત્રી કે પછી આવ્યા નથી એટલે કે ઘણા બધા લોકો એમ તો આવી ગયા પરંતુ એ કેદાર હજુ કોઈ નિભાવ્યો નથી એટલે એજ છે કે જેમકે આવી મુવીમાં કે પછી સિરિયલમાં જે કદાર જે નિભાવે છે તે હોવું જોઈએ અને બીજું કોઈ હોવું જોઈએ નહીમ તક ત જાણો છો કે ઘણી પુરા એકમ બધાના ગમે તેવી સિરિયલ છે એટલે કે એજ આજકાલના બાળકો તો ખાવા બેઠા હોય ત્યારે એજ જોય છે અને હું પણ જયારે જમવા બેઠ ત્યારે એ જોવાની મજા અલગ જ હોય છે જમતા જમતા એ મવી જોવાની મજા અલગ જ હોય છે એટલે કે એજ કે આપણે વી જો જોઈએ સીરયલું જોઈએ અને જે આપણને મોટિવેશન જેવી મુવી આપે છે એટલે કે આ સલમાં ત જાણો છો કે જેકા ચશ્મા છે એકમ સોાયટી બધાા સાથે સારી રીતે ર છે અને બધા માને છે બધા એક સાથે સોલ્યુશન થાય છે સાથે પાછા સુધારી પણ દે છે એટલે એ જ છે કે એક એટલે એક રહેવું જોઈએ અને બધા સાથે ઝઘડોણી કરવીું જોઈએ અને એકા હોય તો આપણે ઘણી બધી પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી શકીએ છીએ એટલે આવી મુૂવી કે આવી સિરિયલ કે પછી ઘણા બધા પ્રકારની મોટિવેશનલ મવી જોવી જોઈએ શું તમે કોઈ મુૂવી જોઈ છે મોટિવેશનલ તમને કઈ મોટિવેશન થયું હોય કે એનાથી તમે કોઈ
હા ભાઈ અમે પણ એ મોટિવેશન વાળી તો મવી મેં ખુબ જ વધારે જોય છે તે મતલબમાં મને એકડય મવી પણ ખૂબ જ ગમે છે અને મનેસ ધોવી પણ ખુબ જ વધારે ગમે છે કારણ કે બને મવીમાં ખુબ જ સારી રીત બું પ્રેઝ કરવામાં આવ્યું હતું અને એ મને ખૂબ જ વધારે ગમ્યું કારણ કે બંને મૂવીમાં મતલબ બતાવવામાં આવે છે કે આપણે કેવી રીતના ભણી શકીએ અને કેવી રીતના આપણે સપનાને આપણે હાંિલ કરી શકીએ જેમ કે એમ એસ ધોની મૂવીમાં બતાવવામાં આવે છે કે કોઈક ગરીબ માણસ પણ પોતાના સપના પાછળ ભાગીને એવી હાંસલ કરી શકે છે કે જે થી કરીને તે મતલબ ઊંચે પદ પર પહોંચી શકે જેમ કે એમ એસ ધોની ખુબ જ મતલબ ગરીબ માણસ હતા અને તે ગરીબી માંથી નીકળીને એ કેટલા મોટા માણસ બની ગયા તો તે ઉપર ધ્યાન આપવા આપે છે કે મતલબમાં આપણે નાના જગ્યા થી નીકળીને પણ આપ પૈસા કમાઈ શકીએ છીએ અને બહુ મોટું નામવર્ક કમાઈ શકીએ છીએ પરંતુ આપણામાં હાર્ડવર્ક હોવું જોઈએ અને તેવું ટેલેન્ટ હોવું જોઈએ અને આપણે પછાડી ભાગ્ય જ કરવું પડે છે હાર્ડવર્ક કર્યા જ કરવું પડે છે તો જ આપણે આગળ વધીશું પરંતુ જો આપણે મતલબમાં એવું બધું ન કરીશું ને તો આપણે પછાડી પડી જશું જેથી કરીને આપણે હાર્ડવર્ક કરવું જ જોઈએ એવું મવીમાં બતાવવામાં આવેશે જેથી આપણને ખુબ જ વધારે એ મોટિવેશન પણ મળતું હોય છે અને આપણે પણ કઈ કરી બતાવવાનું મન થાય છે પરંતુ જો આપણે એવી મુવી જોવાના બદલે બીજી મુવી જોશું તો આપણને તેવું મોટેશન જો જોઈએ જેથી કરીને આપને ખુબ જ વધારે ફાયદો થઈ જવાનો છે
હા એ તો એજ છે કે એટલે આપણેે મોટિવેશન વાી મુવી જોવી જોઈએ અને સારી મુવી આપે જોઈએ તો આપણામાં કઈ કઈ એટલે કે આપડે કઈ મોટિવેશન આપમાં જાય અને આપણે પણ આવું દેશનું નામ કે પછી આપડે મારીનું નામ રોશન કરીએ એટલે એજ છે કે આપડે ઘણી બધી બધી સીરીઝ આવે મવી આવે છે કે પછી કોઈ પણ પ્રકારનીવી પાર્ટ ઓફ એવા મૂવી પણ આવે છે તેથી તે આપણે સારી મૂવી જોવી જોઈએ અને જે ખરાબ વસ્તુઓ છે તે આપણે જોવી નકારવી જોઈએ એ જ છે કે હમણાં જે બાળકોની જનરેશન છે તે હમણાં વિચિત્ર પ્રકારની હોય છે એટલે ગમે તેવા પ્રકારનો કાર્ય અને ગમે લોકોના મગજમાં જઈ શકે એ લોકો સારાની સારી મૂવી જો એ લોકો ના મગજમાં સારું ઘૂસે અને એ લોકો પોતાનો માતા પિતાનું કે પછ અન્ય એટલે કે પોતાનું નામ રોશન કરે એમ અને સમાજનું કે દેશનું નામ અ્ય રોશન કરે એટલે એ છે કે આપે જોવું પણ એટલે કે ઘણી બધી ટીવી મૂવી આવે છે સિરીઝ આવે છે જેથી કરીને આપણે કઈ સીરીઝ સારી છે કઈ ખરાબ છે તે આપડણે સિલેક્ટ કરવું ખુબ સારી રીતે આવડવું જોઈએ અને આપણા આમ તો હમણાં જે આપડું તો વેકેશન ચાલી રહ્યું છે એટલે કે મેં પણ વિચારતો હતો કે હવે જે મવી જેમ કે હમ બે બે એક દિવસ પેલા ટોક્સિક મૂવી પડી છે ટોક્સિક તે યશની એવી મૂવી છે સૌના હીરો છે તેથી કરીને સારી એવી મૂવી પડી છે એટલે મે એમ તો ટ્રેલર જોયું છે બહુ સારું છે જેથી કરીને એ જોવા જવાની ઈચ્છા ધરાવતોો એટલે કે મામાંગુ છું એટલે તમે પણ તમે પણ કહેજો કે તમે ક્યારે આવવાના છો તેથી કરીને આપણે પાછા એ મુવી હમણાં પડી છે તે જોવા જઈશું અને ત્યારે આપણે વાતચીત કરીશું
હા ભાઈ ચાલો મળીએ તો પાછા
હા